બસ હું પણ મજામાં
શું કરે છે હ
બસ અત્યારે જસ્ટ પાસણ ધોયા
હમ મેં ભી વાસણ બાસણ ધોઈ લિધા બધું કામ ગયું પણ અરા સસરા ને અત્યારે આયા એટલે એ જમશે મારે ઉપવાસ છે. એટલે હું નહી હા એમાં મારી એક જ ફળ ખાવાનું એમ હા કેળા એટલે આખું દ કેળા છે
અચ્છા એટલે આખો દિવસમાં અમે એક ટાણું મીન્સ કે પછી ચાલે ખાઈએ તો
ના ભોજન નહી કરવાનું જેમ કે પેલું શાક રોટલી એવું નહી ખા ફ્રૂટમાં ખાલી કેળા જ એના સિવાય કોઈ ફ્રૂટ નહી. હા એ આજ પહેલી વખત જે ખાઈએ ને
હા અચ્છા એવું હોય પછી વડની પૂજા કરવા જવાનું હોય.
કે સાંજે પતિની હસબન્ડ ની પૂજા કરવાની આપડા ઘર વાળાને હા પગ ધોઈને પાણી પીવાના ના ના ધોઈને પાણી પીવાનાવા હમ એવું છે, જોને મે જમવાનું બને પાલક પનીર બનાવુ, પુલાવ બનાયો રો રોટલી બનાવી વાસણ કરશે.
તો બી આટલું તમે ભૂખ્યા છો
હ અરે થતો બી નતો તો પણ કર્યું હવે અત્યારે મા સાસુ સસરાને જમવાનું આપીને આઈ.
હા એવું છે.
હા
તો હવે જમવાનું સીધું કાલે
હું તો અત્યારે રાત્રે બાર વાગ્યા પછી જમી લઈશ. કેમ કે કેમ કે મને આ વખતે બહુ હેરાન આમ બોડીમાં આમ કઈક થાય છે.
હા ના ભૂખા રહીએે ને એટલે થાય.
તો હ હું તો સેટ પણ ભૂખી નહી રહેતી અમે એક જ ફળ ખાવાનું કેળા નેવે મેં સવારે કેળાનોો શેક બનાવીને પીધો ને એ મને બહુ મીઠો મીઠો લાગી ગું હા ડઝન કેરાએ પૂરા મે ન ખાધા હો બોલો છ સાત કેળ ખાતા હશે દિવસ ના તો ખવારત જ નથી
પણ શું આખો દિવસ પેલું કામ કરવાનું પછી ભૂખું રહ્યા મારાથી તો નહી થતું ભૂખ હમ.
મારતી બી નઈ છ તો હવેને ગઈ સાલ કર્યું એટલે પકડવા ચોતા આગથી બી બહુ સ્ટ્રગલ હોય એમાં
હા કરવા છો જ તમે કરો
હા કરું
અચ્છા
હા બિલકુલ બી નહી નકરો જલા ઉપવાસ
તો બાપા એ તો માર મમ્મી બી કરે ને એટલે મને ખબર છે. ા જે જબરું હોય તો હા મા મારા મમ્મી લોકો તો છે ને પેલા થી એવું કરેલું છે કે જયારે પૂજા કરવા સાંજે બેસે ને ત્યારે ખાલી એક ઘૂટડો પાણી પાણી પી લેવાનો
હમ મને બી મ નણો કતા તા કે પૂજા કરીને આવો ને તમે તો ચા પી શકો પાણી પી શકો ફ્રૂટી પી શકો એવું કઈ પણ મેં ના કર્યું ક શું મતલબ પછી તો પછી મે ગ પછી કે તારા પાછળથી પ્રેગનેન્સી રહે ને તો એમાં તકલીફ પડે અંદર આપણે તો પેસ રહીએ પણ અમં બાળકો એ ના રહે ને
હા હા
થાય કે એ ના રહી શકે આટલું બધું પાણી ને
હા ના રહી શકે હા એ બી છે ન
પછી એમને એવું કીધું મેં કીધું ત્યારે એવું કઈ હશે ત્યારે જોઈ લઈશું મેં કીધું સાચી વાત કે નહી ભગવાન એવું તો કેતું નથી આપણને ભગવાન આપેને હો એમાં કેટલું ફરક પડે તો પછી ત્યાંનું ત્યારે જોઈ લઈશું પણ અત્યારે તો હું નહી જોું પાણી એમ તો મેં તો આખો દિવસ નક પી દો પછી રાત્રે જયારે મેં પૂજા કરી ને બીજું નહી પછી મેં પાણી પીધું ને એકદમ ગરમ પાણી હતું. એટલેમ ઠંડુ નતું તો ગરમ ગરમ પાણી પીજું ને પછ તો મને શું વોમિટિંગ થઈ જોવા તો પછી ફૂલાઓને ઢોસો ખાધો અમે
અચ્છા ના એવું થાય તો અચાનક થી પાણી પીએ ને આખા દિવસ
ખાધું ના હોય અને આ ખાલી પાણી ઉપર રહેવાનું પાણી ભી નહી પીવાનું નાને એમ તો
હમ એમાં
સવારે ચાર વાગે ઉઠીને તમે પાણી પી શકો
હા ચાર વાગે કઈક ઉઠી ને પછી પેલું કઈક ખાવાનું બી હોય હા સરગી કહેવાય ને
છે એવું કઈક ખાઈ લેવાનું ફ્રૂટ ને એવું બધું હોય ડ્રાયફ્રટ બત પણ મુું તો નહી ખાતી તું મેં ખાલી પાણી પીધું તું હમ ના તો પાણી એટલું જોઈએ ને
માર મમ્મી કરે એટલે મને ખબર છે. પૂજા કરે બધે છે ને અમાર તો ચાર પાંચ લેડીઝ તમારા ઘરે આવે ને મજા આવે લોકોને થોડી વાર માટે પાણી બી ભૂલી જાય શું હતું શું એ બ બી ભૂલી જાય. થોડી વાર એ પૂજા કરે ને ફોટા પાડે ને એમાં. અમુક તું બધા જ, હા હા એ છે ફોટો પાડવા માટે જ બધું આજ કરવા માટે ઉપાસ કરે છે બાકી આજ શું કોઈ જેન્યુન કોઈ સો માંથી વીસ જણા હશે જે એવી રીતે હા કે અમારે લાંબી ઉંમર થાય અમારા પતિની
મેં તો ફોટો જ નહી પાડ્યો. તું વાત નહી માને અત્યારે મારા સસરા કે ફોટો પડાવવા તા ને કે કૂતિની પૂજા કરી તો અમે કીધું હવે શું ફોટો પડાય એમ. પછી કે પૈસા આપવા તા કંઈક આપવું તું એ હા બીજું કે અત્યારે તોર જોડે જ નથી શું આપું મેં કેધું. સાચી વાત કે ચાલ બીજું તો શું હવે. તો હમ્મ એ જ તે. ચાલશે ની બીજું શું નહી રવા તો પણ શું કરીએ પણ રેવું પડે. હમ્મ હમ્મ.
તા, બધું અગયારસ ના દિવસ મેં ખાલી ઉપવાસ કર્યો તો. હું દર ઉપવાસે હું તો કેવું કરું હું બપોરે બી ખાઉં અને સાંજે બી એટલે ફરાળી જ પેલું ખીચડી ને એવું સમોરયો ને એવું બધું કહું અને સાંજે સાબુદાણાની ખીચડી ખઉ તો આ વખતે તો મમ્મી કીધું કંઈ ખાવાનું જ નહી. તો મેં કીધું આ કઈ ખાવાનું જ નહી તો હું તો ખાલી ઓફિસ માં બે કેળા અને થોડી ઘણી વેફર કાઢી મે કીધું આખા દિવસમાં મારી જે હાલત થઈ છે બીજી વાર ઉપવાસ ના કરું.
મારે બી એવું થઈ રહ્યું છે અત્યારે મને અત્યારે મને બી એવું થાય છે.
હમ્મ.
મરા નથી હું એવું થાય ને હા. આજે પછી મેં વેફર મંગાવી કે આનેથી મીઠું તો બી કુલ નહી પીવાતું. એ કેધુ કેલાની વેફર હોય ને ભલે મોણી તો મોણી મેં કીધું. અમારે અહં મસાલાવાડી મળે લઇટ વેફર. તો બીજું કે આપડે ખરી લઈએ ખાઈ લઉ પછી જઈએ મિકસા હવે એ લોક તો ખા અને હું બેઠી બેઠી જોઉં તો કેવું લાગે તો મને કે તું બેસ અહી અમે હું ના આવે તમે જમો પછી એ જમે નહી પછી.
બરાબર.
તો એ ના જમે પછી. એ તો આવી ગઈ અંદર એટલામાં તારો ફોન આ આવી ગયો. હું જમવાનું નાખું આપી નઈ એટલે તારો ફોન આઈ ગયો. શું આપડ બે એક બે કોલ પતી જાય એમ.
હા, બરાબર.
હમ્મ, મારે તારા પેલા સરસ કોલ પતી ગયા હતા ની એક કોલમાં
હા.
હમ્મ, અમુક લખ હોયને. તો એટલો, તારા પૈસા આવ્યા?
પૈસા તો નહી આયા આજુ.
હમ્મ. હજુ નહી હ હા મેં તો સાંભળ્યું છે કે તારે આયા મને પ્રિયા
નહી મને મન તો પેલા આયા આગળના આયા આગળના પ્રિયા જોડે મેં કર્યા હતા ને એ પાંચસો આયા પછી મેં પ્રિયા જોડે એને કર્યા હશે તો એના સામે તે પેલાં એંસી રૂપિયા મળે ને એ આયા એવી રીતે થયા છે આઠસો થયા છે એવી રીતે
તારા
બાકી માર તો હજુ તમારું ગણો તો સાત સાત જ કોલ્સ થયા છે પાંચ પ્રિયા જોડે અને બે તમારી જોડે હજુ સાત જ થયા છે
મારો છેને જો મેં પાંચ કોલ પ્રિયાને કર્યા પાંચ માનવને કર્યા અને પાંચ કરે ત્યારે જઈને મારા સાડા સાતસો પણ મારા વચ્ચે નેટવર્ક ઇસ્યૂ આવતું તું ને એટલે એટલા માટે ચાલ જો જેટલા હોય એટલા હવે ઘરે બેઠા એમ કોઈ આપણને આપે?
તો
તો પછી એજ બેલ બીજું કાય ત આપડે ત્યાં બી બઉ હશે ની બધા વડ ની પૂજા કરતા હશે પેલા હું સ્કુલે જતીને હ તો એવું થતું કે આ લોકો શું કરે છે આ લોકો શું કરે છે હ એવો ક્વેશચન રેતો
પૂજામાં શું શું હોય વડની પૂજા કરવાની
શંકર ભગવાનની વળણી એવું બધું હા કરવું પડે હવે બીજું સુ
વરસ માં એ એક બે વાર ઉપવાસ કરવા છે કરી દેવાના
તો અમે તો વરસમાં બે ઉપવાસ કર કા નીકળવા જા બીજું કઈ નહી અગિયારસ કરું ને તો બી મોરૈયો બનાવુ બટેકા ની ભાજી બનાવુ પછી સાંજે સાબુદાણા ની બનવ અથવા બેફર લાવું એટલે આખું દિવસ ચકી ચાલુ જ હોય
હા એ જ શું એટલે ઉપાસ આપને શું કેમ ભગવાન તો કહેતા નથી કે તમે બ એ તો આપણે ખાઈને બી ઘણો ઉપવાસ કરાય
અત્યારે મેં ફુલાવ એટલો મસ્ત બનાવ્યો છે ને હમ હા બો હું બે કલાકે હજુ દસ તો વાગ્યા અગિયારને બાર
હા
અગિયાર ને બાર અત્યારે ટાઈમ જતો રહેશે આમાં પણ એક નિયમ ખોટો હોય આમ નકરોડી ઉપવાસ એટલે એમાં શાક રોટલી ના ખવાય એક મિનિટ હો
હા
થઈ ગયો ટાઇમ કે બાકી?
હ
હમ હ હા ના હું તો બે હ બોલ ટાઈમ થવા જ આયો એમ પણ બોલ હા પેલું ખાવાનું લાવાનું હતું એના માટે તા મારા સાસુ નો ફોન આઈ ગયો તારો ટાઈમ થઈ ગયો સબમિટ કર નાખ તને બીજો કહ મેસેજ કરું ત્યારે કરજે બીજો કોલ ન એ હા ચાલો સબમિટ કરી દેજે.